હલો! શું કરો છો? હા બસ આ રહ્યા છો જો હવે રીથયા
બરાબર.
શું ચાલે છે તમારે? કેવા છે વરસાદ પાણી?
વરસાદ તો હવે આવતો છે ઘણો જ છે વરસાદ અહિયાં.
હમ કેવું સરસ છે વરસાદનું વાતાવરણ?
ખૂબ સરસ છે પણ વરસાદ જો આપણા જો ચોમાસાની ઋતુ જે છે, તે વર્ષમાં સૌથી સુંદર અને મનમોહક ઋતુઓમાંથી એક છે. અને આપણે જોયું હશે કે, ભારતમાં સામાન્ય રીતે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધી ચોમાસું રહે છે. અ અને ઉનાળાની ભારે ગરમી પછી આપણા વરસાદના વરસાદ આવે છે તો આપણને ખૂબ રાહત મળે છે. અને આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે, ઠંડો પવન ફૂંકાઈ રહે છે, અને વરસાદના ટીપા ધરતીને શીતળતા આપે છે. વરસાદ પડતાં જ પ્રકૃતિ હરિયાળી ચાદર ઓઢી લે છે, એવું લાગે છે. અને ચારે બાજુ તાજગીનો માહોલ હોય છે. અને આપણને ખબર જ હશે કે, પેલા વરસાદ ન જે સુગંધ હોય, તે કઈ અલગ જ હોય છે.
હા, સાચી વાત છે. જ્યારે પહેલો વરસાદ પડે અને જે માટીની સુગંધ હોય છે એ એ ઘણા ખરા લોકોને જે પ્રિય હોય છે કે, જે માટીની સુગંધથી લોકોનું એકદમ મન પ્રફુલ્લિત થઈ જતું હોય છે.
હા, એ વાત તો તમે સાચી કીધી. અને જો ચોમાસું ખેડૂતો માટે પણ ખૂબ મહત્વનું ઋતુ છે. વરસાદના પાણીથી ખેતરોમાં આ કામ શરૂુ થાય છે. અને પાકના વિકાસ માટે પૂરતું પાણી મળે છે. સારો વરસાદ ખેતી માટે આશીર્વાદ સમાન ગણાય છે. તેથી, ખેડૂતો ચોમાસાની આતુરતાથી રાહ જોએ છે. અને વરસાદના કારણે નદીઓ તળાવ અને જળાશયો પાણીથી ભરાઈ જાય છે. જે વર્ષભર પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થાય છે.
હા! સાચી વાત છે. અને વરસાદ લીધે તો આપણે જોઈએ કે, જેવો વરસાદ આવે એટલે, વાતાવરણમાં ઠંડક ના હિસાબે અને મચ્છરોનો પણ ત્રાસ વધી જતો હોય છે. એટલે મચ્છર થી બચવા માટે આપણે મચ્છરદાની નો પણ ઉપયોગ કરવો જોઈએ. અને અત્યારે જે ક્રીમો મળે છે ક્રીમ. ક્રીમો પણ લગાડવી જોઈએ. જે થી આપડણે બીમાર ના પડી અને નો વધારો ન થાય એટલા માટે ખાસ ધ્યાન રાખવું પડે છે
હા એ વાત તો તમે સાચી કહી અને બાળકોને પણ ચોમાસાની ઋતુ ખુબ જ ગમે છે તેઓ વરસાદમાં ભી જવાનો આનંદ માણે છે કા કાગળની હોડીઓ બાદ આવે છે અને કુદરત ની સો સૌંદર્ય નો આનંદ લે છે ચોમાસામાં ગરમ ચા ભજીયા અને મકાઈ ખાવાની મજા પણ કઈ અલગ જ હોય છે
વરસાદ દરમિયાન આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે ઇલેક્ટ્રિસિટી વાળા, જે બોર્ડ હોય, કે થાંભલા હોય કે જ્યાંથી આપણને વીજ કરંટ લાગતો હોય એવી વસ્તુથી દૂર રહેવું જોઈએ અને બાળકોને પણ આપણે કેવું જોઈએ. કે ઇલેક્ટ્રિક જે વસ્તુઓ છે સાધનો છે એનાથી આપણે દૂર રહીએ.
હા એ તો વાત સાચી કહી, જોકે ચોમાસું આનંદ અને હરિયાળી લઈને આવે છે, પરંતુ વધુ વરસાદ થી પણ પાણી ભરાવા અને, વાહન અ આ આવની આવડ જવ મુશ્કેલી જોવા મળે છે, જેવી સમસ્યાઓ પણ આપણે જોઈ શકીએ છે તેથી સાવચેતી રાખવી આપણે જરૂરી છે, અને આ રીતે ચોમાસાની ઋતુ પ્રાકૃત પત્રીને નવી તાજગી આપે છે. પર્યાવરણ ને સુંદર બનાવે છે અને જીવનમાં આનંદનો સંચાર કરે છે, તેથી ચોમાસુ ઘણી, વ્યક્તિનો મનપસંદ ઋતુ પણ ગણાય છે.
સાચી વાત છે, જે ચોમાસામાં જે વરસાદ આવે છે એનાથી એક તરફ આપણને આનંદ થતો હોય છે ખેડૂતો પણ આનંદ આનંદમાં હોય છે, અને જારે જે આ પશુ પક્ષીઓ હોય છે એને, રહેેવા માટે કઈ બરોબર રહેઠાણ નથી હોતું, એટલે એ પશુઓને જે રહેેવા માટે ખાસ આપણે સગવડ કરી દેવી જોઈએ, જો આપણે આસપાસ જે કોઈ પણ પશુઓ હોય એનું આપણે ખાસ ધ્યાન રાખવું. પૂ જોઈ.
હા, એ વા તો તમે સાચી કીધી ચોમાસાની ઋતુ, ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, ભારત એ કૃષિ પ્રધાન દેશ છે, અને અહીંના ખેડૂતો વરસાદ ઘણો આધાર રાખે છે. વરસાદના પાણી થી, ખેતરમાં વાવણી કરવા આવે છે, અને પાકને પૂરતું પાણી મળે છે. સારો વરસાદ, ખેડૂતો માટે ખુશી અને સમૃદ્ધિ લઈને આવે છે, જ્યારે ઓછો વરસાદ પડે, ત્યારે ખેતી ન નુકસાન અ થાય છે, અને ખેતીને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ચોમાસુ દેશના આર્થિક કાસ સાથે પણ, જોડાયેલું છે. છે.
સાચી વાત કહી તમે તો, પણ અમુક વિસ્તારોમાં આપણે જોઈએ કે વરસાદ છે તે બહુ વધારે પડતો વરસતો હોય છે કે જેમ અતિશય વધારે વરસાદ પડતો હોય છે, તો ત્યારે જો વાવાઝોડાની પણ સંભાવના હોય છે, તો ત્યારે આપણે ખ તકેદારી રાખવી જોઈએ જો લોકોને ઘરમાં, પૂરતું અનાજ ભરી લેવું જોઈએ ખાવા માટેની, જે બાર આપણને બહારથી જે સરળતાથી ન મળી રહે કેમકે વરસાદના હિસાબે પાણી બધે ભરાઈ ગયેલા હોય અને લોકો ઘરમાં બાર પણ ન નીકળી શકતા હોય એવી સ્થિતિ સર્જાતી હોય છે, અને અમુક એરિયામાં તો વાવાઝોડા અને પવનના બહુ વધારે પડતા પવનના હિસાબે, પાણી પણ બરોબર મળતું નથી, અને લાઈટ વીજળીની પણ, જવાની શક્યતા હોય છે એના હિસાબે, આપણેે બધી તકેદારી રાખવી જોઈએ.
હા, એ વાત તો તમે સાચી કીધી. અને વરસાદ પડતા જ, નદીઓ, તળાવ કુવાઓ અને જળશાળઓ પાણીથી ભરાઈ જાય છે, આ પાણી પીવામાં સિંચાઈમાં અને અન્ય જરૂરી કાર્યોમાં ઉપયોગી બને છે. છે, વરસાદ પર્યાવરણને શુદ્ધ બનાવે છે અને ધૂળ તથા પ્રદૂષણને ઘટ ટાડવામાં પણ મદદ કરે છે, વરસાદી વાતાવરણમાં ઠંડી હવા અને ભીની માટીની સુગંધ દરેકના મનને પ્રસન્ન કરે છે.
સાચી વાત કહી તમે અને જયારે જે, આ ઈન્દ્રુ ઈન્દ્રધનુષ જે વાતાવરણમાં દેખાય છે સાત રંગોનું જે, એ જોઈને પણ ખરેખર બહુ મજા આવે છે અને બાળકોને પણ જોઈને નવાઈ લાગે છે અનેને બહુ ખૂબ રાજી થતા હોય છે એ ઈન્દ્રધનુષને જોઈને.
હા, એ વાત તો તમે સાચી કહી, અને બાળકો અને યુવાનો માટે ચોમાસું ખુબ જ આનંદદાયક હોય છે, તેઓ વરસાદમાં રમે છે. છે. કાગળની હોડીઓ બનાવે છે, અને મિત્ર સાથે મોજ મસ્તી કરે છે. ઘણા લોકો, વરસાદ દરમિયાન ગરમ ચા, ભજીયા, મકાઈ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને આનંદ માણેે છે, પ્રવાસ સ્થળો પણ ચોમાસામાં વધુ આકર્ષણ બની જાય છે. જેમ કે મહાબલેશ્વર, લોનાવલા, સાઉથ સાઈડમાં આપણે જઈએ તો એ બધી જગ્યા આપણે વરસાદમાં જવું ખુબ જ સારું હોય છે કારણ કે ત્યાંનું વાતાવરણ કઈ અલગ જ હોય છે.
સાચી વાત છે અ જો વરસાદ જો વધારે પડતો આવે તો પ્રવાસ પણ આપણો અટકી જાય છે અમુક લોકોને જે વાહન વ્યવહાર થકી જવાનું હોય જો વધારે વરસાદ ના કરે કારણે વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય છે જેના. જેના લીધે બ લોકોને પણ થોડીક મુશ્કેલીનોો સામનો કરવો પડતો હોય છે.
હા એ વાત તો તમે. સાચી કહે જો કે ચોમાસાની ઋતુમાં. ઘણા ફાયદાઓ તો છે પરંતુ. કેટલીક મુશ્કેલીઓ પણ. સર્જાય છે વધુ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે ટ્રાફિકની. સમસ્યા ઊભી થઈ જાય છે અને ક્યારેક પૂર પૂર જેવી કુદરતી આપત્તિઓ પણ આવે છે અ વરસાદી ઋતુમાં મચ્છરમાં મચ્છર વધારે જોવા મળે છે. અને. પાણીઅ જન્ય રોગનું પણ વધાર અ ફેલાવા. ઘણું જોખમ હોય છે. તેથી સ્વચ્છતા જાળવી અને સાચે. તે રાખવી ખૂબ જ જરૂરી છે.
હા સાચી વાત છે અને આપડે જે પીવાનું પાણી હોય છે વરસાદનું આવતું હોય ત્યારે દૂષિત પાણી વધારે આવતું હોય એટલે આપડણે ધ્યાન રાખવું પડતું હોય છે કે પાણી હંમેશા ગરમ કરીને જ પીવું જોઈએ અને અ લોકોને પણ. આપણે એ વિષ સમજાવવા પડતા હોય છે કેમ કે જે વરસાદ ચોમાસાની ઋતુમાં જે માંદગીનો બીમારી મચ્છર ના હિસાબે બહુ ફેલાતી હોય છે એટલે આપડણે એ ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે.
હા હવે જેમ કે ગંદા પાણીથી આપણે જોઈ તો કોલેરા ટાઈફોઈડ આ બધી જે મોટી મોટી બીમારીઓ છે તે ફેલાય છે અને મચ્છરથી આપણને મલેરિયા થાય છે એનાથી બી આપણે સાવચેતી રાખવી જોઈએ આ રીતે. ચોમાસાની ઋતુ પ્રાકૃતિને નવજીવન આપે છે. ખેતી ને સમૃદ્ધ બનાવે છે. અને લોકોના જીવનમાં ખુશીઓ ભરે છે હરિયાળી ઠંડક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર ચોમાસું વર્ષના સ. પ્રિય ઋતુ માંથી એક છે. તે આપણને પ્રકૃતિના મહત્વ અને પાળીના મૂલ્ય વિશે શીખવે છે.
સાચી વાત કહી તમે વરસાદ આપણને ઘણી રીતે ઉપયોગી પણ બને છે લોકોને જીવન જીવવા માટે જે વરસાદ રહ્યો એ બહુ મહત્વની ભ ભૂમિકા ભજવે છે કેમકે વરસાદના કારણે જ આપણે સારા અન અ ખેડૂતો અનાજ પાક. ખુબ સારા લેવાઈ શકે છે એ મદદ કરી શકે છે અને જે પાણી જે આપે જીવવાનો મુખ્ય સ્ત્રોત છે એ વરસાદ થકી જ આપણને મળે છે.
હા એ વાત તો તમે સાચી કીધી તો ચાલો પછી આપણે મળીને વાતો કરીએ.
હા ભલે ત્યારે આવજો.
આવજો.